હલો.
હલો.
હા હું કરે?
કઈ ની એહે એલી
બેહિ રેલી કે હા તેમ મેને તો યાદ જેવી આવી ગય ચાલ ને એને ફોન કરુ એમ કરી ને ફોન કર્યો મે
હા ખાય લીધુ કે બાકી?
હા રસોઈ બનતી સે બની જાય એટલે ખામ એટલે ચાલ ને રસોઈ બનતી છે, તેટલી વાર હુધી તારી હાથે મેં વાત કરી લેમ એમ
હા અમડે તો તારે જાતે જ બ બનાવવા પડતું અહે કે તું તો રમવા હારું ગેલી એટલે તારી મમ્મી મમ્મી કિયા કરતી હતી કે રમવા ગેલી જાણે
અ ગેલી ને. દોડ માં ગેલી હતી, રસ્તા ખેંચ માં હતી પસી ખોખો માં હતી.
હા આ મે તો દોડ મે મે મેહરે કરું કે હારા મારે તો જરાક જ દોડે ને એવું એટલે મને તો થાકી ને એવું જ બો જાય ને દોડાય હો ની હરખું ને પછી રમતા રમતા રમતા પસી બો થાક જેવી લાગેને એવું થાય. એક વાર ગેયલી ને તો પડી ગેલી ને પગ મુચવાઈ ગયલો. ને તો મમ્મી કેયા કરતી તારે થી નક બો તારથી કઈ થાય ની એવું કેયા કરે. હારા તો હું જેવી ખાય તો મને હો એવું કે ની કે કરે હું તું.
સવારે ઉઠવાનું સિમ્પલી ઉઠવાનું એક ગ્લાસ પાણી પીવાનું થોડી ઘણી હલકી તું તો હાફ બ થળ થોડી ઘણી એક્સરસાાઈઝ કરવાની પછી થોક વોર્મઅપ કરવા. થોડું ઘણું એક બે કિલોમીટર ત્યારે દોડ્યાનું પછી આવવાનું પછી મગ ઘણા હાથ ના બોડી મકવાનાપાઈ સવારે ખવાનું તેલમાં જરા ખાલીપ ખાલી ફ્રાય કરીને પછી ખાવાનું પછી એને જે ડ્રિક આવતી છે તેને ફોટા એને જે ડ્રિંક લેજે રનિંગ કરના આવી જાય પછી તે એને જે ડ્રિંક લેજે. તે ને એટલે થો થોડી ઘણી તને કાકા ત હે કેળા ખાવાનું રા થોડું ઘણું દાડમ ફ્રૂટ વાળું ચક વધારે ખાવાનું રાખવું. તું અને
હા હારું હારું દ તાર એલા ખાદી હો. થોડાક દિવસ બોરેલા ચણા ને સીનેવું ખાવા જો ઉપસ્થિત તો કંટાળો જો. એવુ બધું ખાધેલું ને ને આવેલું મસાલા વારું ખાયા કરલું ને એટલે હવે ખાવાનું કંટાળ આવે પણ હવે તું એ કીધું તો કરવા જ પડે. પછી તબિયત ઈ બહુ વધી જાય ને કઈ એ બધું બીમાર નને પડી જાય એટલે મારે એવું જ કરવા પડે. પેલા ચાલવા હો બહુ જતી ચાલવા જવાનું હો કંટાળ આવે ને હોરે જવાનું હો. એમની મ એટલા માટે તો કઈ થાય નહી.
હવારે દોડવા જવાનું ને સાાંજે ચાલવા જવાનું થોડું ઘણું રાખતો જ મેળ પડે ને તો તું એમ કરે ચાલે કાલ થી ગાલા કાલ થી ગા પછ કાલ થી તારું કંઈ થ નહી પ થોડું ઘણું હું એક્સરસઝ થોડી ગણી કર દળવા જા ચાલવા જા. ગાર્ડન ગાર્ડનમાં તરે તો બ બ એક્રસાઝ જોડાવ થોડી ઘણી એક્સરસાઝ કર ને થોડું ઘણ તારે સડી જકલું ત ચકડા જવું કે જગદી ઢીલું જેવું થઈ જા હ એમ
હા હ હવે તો એવુંજ કરવા પડે અમારે આવ બીજું કઈ એક્સરસાઇઝને તો તું તું તો કરતી જાય એટલે મને બે તણ બતાવી મકજ તો તે હિસાબે મે સવારે હવે ચાલુ કરી મકા
એટને મેં ગ્રાઉન્ડ પર જાતી છે દિલ્હી હોરને ગ્રાઉન્ડ પર લડવા જામ એટલે તોને મેં કેવા કે નહી કેં હરે આટલા વાગે છ વાગે નીકળી જતી એટલે ઘેરે એટલે તારું ઘેર માર બાજુમાં છે એટલે તને લેટ જવા અમે તને બાઈક પર લેટ જવા પછી ત્યાં હું થોડી ઘણી એક્સરસાઇઝ કરું રનિંગ કરું એનર્જી ડ્રિક પે હું પછ થોડી ઘણી પાસે એક્સરસાઇઝ કર પછી ખોખો રમ કબડ્ડી રમું દોડ પૈ રસ્તા ખે બહ બધી ગેમ છે તે આપડે તે ગેમ તો નહી શીખવાવી રીતે બધું કરવાનું તેને
હા હા ું કર તો ને પછી બધું ટમ એક્સેસાઇઝ સીકાવી મૂકજે ની થાય એને તારે લગને મારે અલગ ને એવું થઈ જાયને પણ આપડે કોલેજને ટાઈમ અલગ સેટ પછ તે હિસાબે સેટ નહી થાય એટલે તે હિસાબે બધું કેવા પડે એટલે તે હિસાબે મને ું બતાય જે તું
હ તો બધું ત તાર રસો નું બધું બનાવું એટલે તે હિસાબે તને કહી દવા કે તારે સવારે આટલા ગોઠવાનું બધું કામ પતાવવાનું પછી આપડે નીકળી જા હું હા ને
સારું હારું મેં તું એ કીધું તો ફ્રૂટસ ને હ બધું ચાલુ કરી દે દેવાને પછી એમ કે હવાારે બખાપેટેટે
હા હા
હરે બખા પેટે ચીડું ખાઈ લેવા અને પછી બપોરે હું અંક જ ખયો પેલું ખીચડીને એવું જ રાખવા બહુ વડે મસાલા વારુ ને ખાવા થોડાક સમય સુી છોડી દેવા પણમાં લાગે નેહ વરેે તો દડવાજ આવવાના છે એટલે ક ધીરે ધીરે આવી જાહે મારે તો એવું લાગે.
હા તેને ધીરે ધીરે તું આવી જાહે તારું પેહલા દેસ તને તો બોવ પેલું પેલું હું સળી પાહે બઉ વજન જેવી નહીં હતી પેહલા દિવસે થોડી હલકી હલકી જ એક્સરસાઇઝ કરાવવા હતા ને પહે પેહલા દિવસે હું કરવાનું ફ્રૂટ હવાર પોરમા ખાવાના પહી હાજના મગ ચણા બોરી વાના એવા શા કુકરમા બાફવાનુ ને કઈ ની એમ જ હ હાજના પેલું પાણીમાં બો બોળેલા રેય એટલે હવાર જીગ ધોઈ કાઢવાના એમજ ખાઈ જાવાના.
હ ને પસી મને એક તો પાહુ ક્રિકેટ રમવાનું બહુ ગમે પણ મને ક્રિકેટ ગમે ખરું તે જોવા હો બો જામ બધી જ મેચ જેવી જોતી અહે પણ મને હારા રમતા જ નહીં આવડે તો મને તારી મમ્મી કીયા કરતી ઉતી કે અ બ તું બોવ હારી રમે એમ તો મને જીરીક હીખાવજે પછી આપડે હાથે જ રમહુ.
હા હા હારું હારું મેં તને શીખવા ને તું કાલથી પણ રેડી રેહજે બધું હાજે બધું કરી રાખજે મગને ચણાને બોળી રાખીને મુકી રાખજે પછી એનજરી એનર્જી ડ્રિક તો અમણેથી ની આપા તને થોડાક સમય પછી આપા તને તે પેહલે તું આ એક્સરસાઇઝ કરવાનું ચાલુ કરલાક વધારે પડતી હાફ ચડતી હોય ને તો પાણી તરત ની પીતી એક્સરસાઝ બો હાફ ચડી આવેન તો પાણી તરત ન પીવાનું થોડું હાફ ઉતરી જાય પ છી જોએ તો પાણી પીજે.
હારું હારું આપડે મેં કાલે ચાલુ કરી દેમ પઢ હારા મે તને એક વાત કેવાની તે ભૂલી વાત વાતમાં રેય જ જાહે બધું તું હા હમણાં તો હવારે તો ઓનલાઈનના શોપિંગ પેલું બઉ ચાલે કે ની તો મેં વળી એક કુર્તો મંગાવેલો તો આયવો પણ તો પેલું અંદર બતાવેલું તેવું તો મલે જ ની ને એટલું પતલું કાપડ આયવુ ને કલર હો કંઈ અલગ જ આયપો ને કઈ ફો પેહરી જોયું તો મેં તો કરું હારુ જ અહે એમ કયરુ પણ ની હારુ આયવુ. હવે પાસુ રિટર્ન કરવા પડવાનું છે.
હ હ બરાબર બરાબર મેં હો ઓલાઈન મંગાવશે શે મારે હો બે ચાર પાંચ સામાન બધું મંગાવેલુ છે પણ હજુ મારામાં આયવુ ની કાલે આવહે કાલે આવહે એમ કરને અજુ મારું હો આયવુ જ ની મલે ઓનલાઈ બધું ડ્રેસ મંગાવેલા છે તા મંગાલા છે પેન્ટ ટી શર્ટ મંગાવેલા છે વન પીસ મંગાલું છે શૂઝ ભી મંગાવેલાશે મેં તો ચંપલ હો મંગાવેલી. છે.
હા એ બધું તો એમ તો હારું આવે પણ જીરીક કપડામાં હુ ઓનલાઈન શોપિંગ મારું તો હારું ન રાહી હોય એ આપડે ઘેરે બેહીને બધું તાં લેવા જાવાના ટાઈલા ને બધું અને પાહુ ભાડું હો બગડે તે હો બચે ઓનલાઈન શોપિંગમાં અને પાસુ
અ આપુણને જેવું જોએ તેવુ પાસે અમુક અમુક હારું આવી જાયને અમુક અમુક રાહી રઈ જાય.
અમુકની પ્રાઇસ થોડી ઘણી વધારે હોય ને માર્કેટમાં તો તેની ઓછી હોય રેય એટલે આપડે તે હો બધું જોવા પડે મેં તો બધું મંગાયું તો છે આ જીક આવાનું કે તું છે એમ કે તું છે અવે તેહો જોમ આ કયારે આ કુર્તા સેટ આવાના છે આજે હવે કુર્તા કેહવા આવતા તુંએ કીધું મારા તો એવું આવે તો મારા હો ખરાબ નીકળયુ તો મારે તો પાછું રિટર્ન કરવા પડ હે.
હ આ પાશું તો તા ઓનલાઈન તો સસ્તું મળે ને પાહુ માર્કેટમાં મોંઘું મળે એટલે ઓનલાઈન દ્વારા હારું પડે. માયગુ જોયું ની કયરુ બધુ થોડું નીકળીતુ અહે હારુ હારુ તો રેય જાહે અમુક બે પીસ એવા આવી જતા અહે વરી પણ પાહુ મંગાવી જોએ ને સેમ પાછું કિચેનનુ સામાનને એવું તો બધું બો હારુ હારુ આવે પણ આ કાપડમા જ કોઈ વાર એવું નીકલી આવે.
હા કિચનનું બધું સામાન તેમાં તો સારું આવે મેં હો મંગાવેલુ તો આગળ હો એક હો વખત કુકર મંગાવલો તપેલો હો મંગાવલો હતો જલેઠો ને બધું મંગાવલુ બધું મસ્ત મસ્ત આલુ તું હો મંગાઈ જોજે અવે તું કઈ એપ વાપરે ને મેં હો બીજી કદાચ એપ પાપરતી તો સામાનો ફેર હો પડી જાય.
હ હ એ તો કઈ ની. પાસું અમારે તો હું અ આ બાજુ તો આ ઘેર હોધી ની આવે એટલે તહીં દુ ઉભું દુ દુકાનના જ અડ્ર્સ આપવા પડે તો પસી લેવા જાવા પડે.
બરાબર-બરાબર તેવું તેવુંજ. એ ને ઓનલાઈન તો હવે તેતો બધું મંગાએલું છે. પણ હવે કેવુંક આવતો સે સામાન કેવીક કીધું તો મારે હો હાચ બધું જોઈ જોઈને જ મંગાવવા પડેે હે.
હવે તો ઓનલાઈનમાં પ્લાન્ટ બી મલે બધા અ ઈન્ડોર ને આઉટડોર બેવજ મલે હવે તો બહુ મસ્ત-મસ્ત. ને પાસા તે નર્સરીમાં આપડે લેવા જાય ને તો તે બહુ મોંઘા મલે. પણ તાં ઓનલાઈનમાં સસ્તા જ રે તો ઓનલાઈન મંગાવે તે હારું પડી જાય.
. એવું છે ચાલ ની મેં હો મંગાવી દેવ એક પ્લાન્ટ પેલા મંગાવી જોવા હારો આવતો હોય તો બીજી વખત બીજા પ્લાન્ટ મં મંગાઈ લેવા. બધું મંગાવવાનું છે લીચીના છોડ હો મંગાવવાના છે. એપલ ના છોડ હો મંગાઈ લેવા મે. .
હ પાસુ મને તો આવું અ બગીચા બનાવવાનું બો શોક કે ની એટલે પહી મેં ઓનલાઈન જ એ જ તો મલતા દેહું બો હારા-હારા આપડે આપડે આપડે બાજુ તો તેવા નર્સરીમાં મલતા હો ની રેને. ઘરે કેટલા મોંઘા વેચે નર્સરીવાલા તો ને ઓનલાઈન તો કેટલા સસ્તા મલે એને પાસા તાં એક પર એક પર ફ્રી વાળા ઓફર ચાલીયા જ કરતા રહે કે ની તેવો ઓફરમાં લે ઓનલાઈન કરી મુકવાનું. એટલે હારું પડે આપણને હો.
હા તેને આ મારો હારો એક પાર્સલ આવી ગિયું હે ચાલની મે હમણાં ખોલી કાઢું તું ફોન ચાલુ રાખ. ખોલતી છે બ્લુ કલરનો મંગાવેલો છે, પર્પલ કલરનો યલો કલરનો મંગાવેલો છે. અરે આ યલો કલર તો ની હારું નીકળ્યું હવે પાછુ રિટર્ન કર
કઈ પણ એ હારુ આમ રિટર્નનો ઓપ્શન આપે પે લોકો એટલે એ હારું પાસુ ની ગઈમું તો પાસુ મોક
હમ્મ તેને આ બ્લુ વાળું હો ખોઇલુ. ની મજા મલે એમાં હો એ આ હલગેલુ સાઈડથી દેહુ નીચે બાજુ સડગેલું દેહુ. તેહો આ તેને હો રિટર્ન કરવા પડે હે.
હ એ તો કોઈ ની એક બે પીસે એવા આવી જતા હે પણ પણ હારું. પાહું મોકલી દેવાય એટલે પાછો.
તે ના એક એક કુર્તો સેટ હારો આવેલો છે એક જ છે હારો છે બીજા બે રી
હા ને ડિલવરી ચાર્જ- ભી ફ્રી એટલે સારું પડે એમ તો ઓનલાઈન વાળું જ હારું પડે. પણ અમુક વસ્તુમાં પાસું માર્ક કેટની જ હારી મલે ને અમુક તે ઓનલાઈન વાળી હારી મલે એવું પાછું.
હા. હા હતી ને એવું છે આ બે કુર્તા સેટ પાછા રિટર્ન કરી દેમ ની હાર આવેલા છે. એ તો ને. બીજું હો મંગધું આગળ બધું મંગળ છે વાસણ ને એવુ બધું મંગળ છે તેહો હમણાં બે-બે એને બધું કરી લેમ મંગાઈ લેમ. હાચવી ને રેજે ફ્રોડ હ હારું. ચાલ.